હેલો. અરે આવાજ આવે ભાઈ?
હા ભાઈ અવાજ તમારા.
હા હા અરે મતલબ ગુજરાત જાતા હે ના.
હા ભાઈ ગુજરાત.
હ તો વાંધતો નહી તો હિન્દી હિન્દી મા બોલતા.
હા ભસ
શું છે ભાઈ કેમ છો મજામાં?
બસ મજા મજા તમે કેમ.
હા ક્યાં થી છો?
તો ભાવનગર
ભાવનગર થી તમારો અવાજ થોડો કપાઈ કપાઈ ના આવે.
મારો અવાજ થોડોક કપાઈ જ આવે.
હા લાગે નેટવર્ક ઈસ્યુ હ.
ફોન માથી પાંચ જણા એ હોટસ્પોટ પકડાયો.
બાપા અલા ફાઈવ જી બાડગ
હા ભાઈ જ હો ભાઈ
હા ફાઈવજીમાં એમજ હોય ભાઈ ફલે બાકી વર્ષત પાણી કેવા હાલે.
પણણી આ બાજુ તો.
હ અમારી બાજુ તો હમ હમ.
અમે તો સોમનાથ થી અમારે સોમનાથમાં તો વરસાદ છે.
હા તે આ છે એ મોદી કલેજ દ્વારકા હત
દ્વારકા.
કાલેજી દ્વાર તો્યા્યા વચા આ દ્વારકા
હા દ્વારકા સોમનાથ બધી બરો વરસાદ છે અમે તો એમ કેવાય કે માંગરોળ માં તો ચાલીસ ઇંચ વરસાદ પડી ગયો.
હ ઘર ક સુમના તો
હા હા
કયા જતા.
એમ છે કેવો ર સફર તમારો
હમ હમ ના મજા જ કરાય ટેન્શન લેવાય ને વરસાદ પાણી ના હો બાકી તમે જોબ કરો કે ભણો તો.
તો અત્યારે કાય નહિ.
આાર નવો જૂનું ટ્રાય કરતા રહો તો સારું
હા હા હીરા ગવા આપડે સુરત
નહી ન ભાવનગર ભાવનગર
એટલે ભાવનગર માં એ હીરા નો કારખાનો હ. હા આવશુ ક્યારેક ભાવનગર
હા બધી એક પણજું
હા કેમ નહિ ભાઈ અમે તો આવીય તો વધી વધી ને અમદાવાદ સુધી હા અમદાવાદ સુધી તો આપડે આવીયએ પણ અમદાવાદ ને આગળ જોઈએ તો કચ્છ સુધી.
હા કેમ નઈ આવશો આવશું. મને તો આ એપ્લિકેશન નું કીધું મને ક આ એપ્લિકેશન છે ને તો એમાં મતલબ કોલ પર આપડે વાત કરીય જેમ કે દસક મિનિટ વાત દસ મિનિટ નહી કે સો રૂપિયા મળે જોકે મને લાગેી એસી રૂપિયા જ મળતા હમ બધી કપાતું હોય ને
તો મારી એક ફ્રેન્ડ છે
હા.
અરી અર તમને. એાઈ.
હા હા.
હમ્મ હામ.
હા તમારો થોડો અવાજ ક્લિયર નથી આવતો થોડાક ફોન હલો આવડું ક્લિયર ના થો આવતું તેમ છે.
નેટવર્ક ઈસુ નેટવર્ક ઈસુ.
અરે મારો અવાજ તો ક્લિયર આવે ને. હેલો.
હા હવે હવે આવે મારો અવાજ તો ક્લિયર આવે ને. હા બસ તમારો અવાજ હવે આવે ક્લિયર.
મારી એપ્લિકેશન ડાઉનલોડ કરી
એમ છે.
તે આમાં
હા એટલે આમાં છે એવી રીતનું જોવ કે તમે જાણ કે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી. તમારે કોઈ મિત્ર જોડે ડાઉનલોડ કરાવી લીધી એપ્લિકેશન. ને પછી તમે આની ઉપર કોલ ઉપર વાત કરો ને દસ મિનિટ છે પંદર મિનિટ છે. તો એવી રીત ના કાઢો ને તો એને તમને પૈસા મળે આમ.
તો એવું થાય
આપડે આમે ત્યાં ગોલું
ઓ લો
હા એટલે આમય આપડે કોકની જોડે વાત તો કરતા જ હોય ફોન માં. ટમા ટાઈમમાં આમમાં કાઢતા કે તો માં વિષય તો હો. જો આપડે કઈ મળતા હોય તો એઈ કરાય ને કા.
આપણે યે આપડોલ એ નંબર આવે છે તમારી ઉપર.
નંબર ના આવે.
નંબરના
હા અને આમાં રયલ નંબર નો જાય.
રહેલી
કારણ કે તમને આઈડી કોલ કરો તો મારું કા નામ જ આવ્યું હોય ત્યાં.
હા તમે તમારું નામ જ એવું
હામ હા નંબર આવ્યો એમાં.
નહી નંબર તો નહીં આવ્યું ખાલી તમારુ નામ આવ્યું.
હા એમાં એવી રીતનું જ છે.
આમાંથી આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી વાઈડી મોકલવી હોય તો હાલે કે.
હાલે હાલે કેમ નો હાલે
હા.
આનામાં ટાઈમપાસ જ કરવાનો હોય ભાઈ. અરે તમે કટલા તને ઓળખો યા.
મને એને આવડતું હણવા સમય તો. છ મહિના જેવું થઈ ગયું.
ઓહો ભારી ટાઈમ થઈ ગયો હતો લાઈફ માંથી બીગડતી હોય.
હા લા ઓ ફતા ક કોઈ જો તોરો માંથી બેસ બની ગયા
એમ સરી માંથી ફ્રેન્ડ બની ગયા એમ ને
હ માહિતી આપી તમા હળ હળ વાતચી
હા એટલે આમ જોવા જાય તો આમ સારું છે કે ઈગ્નોર ના કરે એમ કે રિપ્લાય આપી દે ગમે એમ કરીને
હા હા હા
હા બાકી બીજા તો એ ભાઈ કેટલા ઘમંડી આવે ખબર છે ને
હા ભલે તો ખબર છે યાર
અરે મતલબ મેસે દજ ક તમને આઠ દિવસ પછી હાઈ હેલો હેલો રિપ્લાય આવે
હા
હ એમાં કેટલાય છે મટલે એને હા મહારા અરે હું પણ ટ ગામમાં વિડીયો બનાવો સ્ટાાઈલ વાળા એ
હા હા ગાયર કરય
અરે ટાઈમ મળે તો ક્યારેક ક્યારેક બનાવીએ હા મા ઇન્સ્ટાગ્રામ આઈડી છે ને
આઈટી આમાં આપડે કઈ
હા નઈ હ હું બોલ તમે કરજો ને ઇન્સ્ટામમાં કમડીી આ આઈડી
ચ બોલો હાલો બરોબર
હા હા જો કે સ્ટાર બોય બસ લખ બીજા
સ્ટાર બોય જીજપ
હમ આપડ વધારે ફોલોવર નથી એકસો ને ચૌદ પંદર વા
કરો સ્ટાર હોય પછી શું લખવાનું જીજે બત્રીસ હા આવી ગયું સ્ટારયીજે બત્રીસ આમાં બી છે ઓલી ઓલી હલોન ગલ છે ને તે ીરો સાત બરો બરોર એ બી મારી ફ્રેન્ડ જ છે તમે કેટલા
ઈ પડ તમારી ફ્રેન્ડ છે
હાને તો એનોરા કર આવ આ સારું
હા અરે નહી એમાં એું છે કે અમે તો ત્રણ ચાર મહિના પેલા જ ગયા છે
હા એવું છે
અમારે તો કોલેબરેશન માં રીલ્સ હ જો એટલે પોસ્ટ
હા પણ એને મને કીધેલું પણ મારે એવો ટાઈમ આખો જે કામ કરવાનું સાંજે
એ જ વાત છે, આમાં સાચુ કે તો ટાઈમ જ મળતો નહી ટાઈમ કેમ ભાગે કે ખબર જ ન પડતી.
સમય અત્યારે સમયના ભાગ છે અત્યારે. ત્યારે ઘડી વાર હોય જાયને ખબર
એજ વાત છે ભાઈ. હા હ જાણ કે કોલ કટ કરે ને તો ઉપર
એક ઓપ્શન આવશે કયો હશે હું તમને કઉં.
એમાં ઇન્સ્ટાગ્રામમાં કે એપ્લિકેશન
અરે નહી હા, હા, હા આવી ગયું. ભાવનગર વાડા તો હસ્તી પ્રારંભવાડી આઈડી છે. હા રેડી રેડી આવી ગયો ભાઈ. હા હા રેડી રેડી અરે એમ કહું કે હવે છે તો કોલ રાખે ને એની પછી તમને ઉપર એક ઓપ્શન દેખાહે. સબમિટ નો ઓપ્શન એ તો કીધું કે નથી કીધું?
નહીં એવું મને લગભગ હે ને. કીધું હતું પણ મને બહું અનદાજો નથી હજી. પેહેલી વાર ખોલી છે કે નહી એને આપણે પુછી લઈશ કોલ કરીને.
હા કડક રોટલી કરી નાખજો એટલે એમાં સ એવી રીતું ને કે જોકે તમે કોલ રાખશો ને તો
તમારો અવાજ
આ ફ્રેડ નહી ફોન એ ફેન ગુજરાત એવી રીતે તો કઈક ઓપ્શન બરોબર.
અવાજ તમારો થોડુંક કપાઈ ગયો.
હવે ક્લિયર આવે અવાજ હેલો. હવે બરાબર આવે ભાઈ, હા.
હા બરોબર.
એટલે હું એમ કહું કે એક જ મિનિટ હ. આમાં પછી બે કઈ જવાતું નથી બાકી કોલ કપાઈ જાય એમ કે છે. એટલે એમાં એવી રીતનું ને કે કોલ કટ થાય ને એની પછી તમારે એક ઓપ્શન મળશે બરોબર કયો ઓપ્શન હ. ગુજરાતી